બસ મજામાં મિત્ર તમે કેમ છે
અમે પણ મસ્ત
હા મિત્ર મારે તને આજે એક પ્રશ્ન કરવો છે
એવું શું છે એમ પપ્રશ્ન
આ મિત્ર આજકાલના સમયમાં પાણીની થોડી વધારે તકલીફ પડી રહી છે તો પાણીને આપણે કેવી રીતે આપણે બચાવી શકાય એ એના વિશે ત મને થોડું જણાવી શકી મિત્ર કે જેથી કરીને હું પણ પાણીનોો બચાવ યોગ્ય રીતે કરી શકું ને વધારે ને વધારે પાણી બચાવી શકું અને જે તકલીફ છે એમાંથી હું ઉપર આવી શકું મિત્ર
હા પાણી બચાવવા માટે તો આપણે આજે જેમ કહી રહ્યા છે નોર્મલ રીતે આપણે એવું પણ કહી શકીએ કે જયારે આપણે એટલે કે વધારે આપણે આજે જોઈએ તો વરસાદ ને કઈ ચવા માટે છે ને તો આપણે બહ બધું એટલે ખબર મોટા મોટા બોરવીલે એ બોર ઉતારવામાં આવે અને તળાવ બાંધે કે જયારે ભવિષ્યમાં એટલે ગામડામાં તો મોટે ભાગ એવું થતું હોય કેમ કે જયારે ઉનાળા જેવી સિઝનમાં વધારે લોકો તેનો જ ઉપયોગ કરતા હોય છે ત્યાં મોટે ભાગે ડુંગરાળ વિસ્તારમાં પાણીની અછત હોય છે એટલે કે ત્યાં સુકાઈ ગયું હોય તો જે પાણી સંગ્રહ કરી રાખેલ હોય ને ચોમાસાનો તો તેનો જ ઉપયોગ પછી તેઓ ભવિષ્યમાં એટલે કો નવા જેવી પરિસ્થિતિમાં કરી લેતા હોય છે અને આજે આપ આપણે જોઈએ તો ત્યાં એવું પણ થાય છે કે જેની સાથે છે ને આપણે વાત કરતા હોય એટલે કે આપણે જો વાત કરીએ તો પાણી છે ને હવે તો ઘણી રીતે બગાડ થતો હોય છે જેમ કે આજે પાણીનો તો લોકો મોટા મોટા એટલે કાર ખાના બનાવવા માટે વપરાશ કરીએ તે સારો જ હોય છે પણ પાણીનો એમ બગાડ થાય છે જે જેટલે આપણે પાણીની જરૂર આપણે કહીએ છીએ કે માણસ પાસે જ પીવાનું પાણી ઓછું જ છે જયારે દરિયાનું પાણી ખારું એટલું જ તે વધારે છે પરંતુ પીવાનું પાણી પણ એ વ્યક્તિ એટલે કે પોતાના સ્વાર્થ માટે ઘણો ઉપયોગ કરતો હોય છે એવું મને લાગે છે તમારો શું વિચાર છે તમે મને જણાવી શકો
મિત્ર મને અ કેટલી વખત એવો પ્રશ્ન થાય છે કે મિત્રો જે આપણે પાણીનો જે ઉપયોગ કરીએ છે મારા ખ્યાલથી તો પાણીનો એ નાઈન્ટી એટ જેટલ પાણી જે દરિયામાં છે અને બે ભાગ બે ટકા જેટલો જે પાણી જે શધ છે પરંતુ એમાંથી તો બે ટકા જેટલો એ પ્રદુષિત પાણી થઈ ગય અને એક ટકા જેટલ પાણી પીવામાં છે મિત્રો પરંતુ મને મિત્ર એ કેટલીક પદ્ધતિ તે હું તને જણાવ છું એ યોગ્ય છે કે કે પછી તું મને મિત્ર કહેજે આપણે એમ જોઈ છે ત્યારે પાણીનોો સંગ્રહ કરવા માટે આપણે ચોમાસા દરમિયાન જે પાણીનોો સંગ્રહ કરીએ છેએ તો આપણે જે છ છત પર જે પાણી છે એ ભૂગર્ભ ટાકાઓમાં ભરીએ છે તો એ યોગ્ય છે કે કેમ એ એ મિત્ર ને પછીથી હજુ મારે મિત્ર તારે જણાવ્યું કે આપણે એ તો એ તો કરીએ જ છે પરંતુ કેટલીક વખતે તળાવમાં તે તળાવો ડેમો બાંધીને એમાં પણ પાણી સંગ્રહ કરી શકાય કે મિત્રો કે પછી હજુ બીજા કઈ મોટી મોટી ટાંકીઓ બાંધીને મોટા મોટા ભૂર્ગ ટાંકા બાંધીને એમાં પણ આપણે સંગ્રહ કરી શકાય કે મિત્ર જેને જેથી કરીને આપણને જયારે ઉનાળામાં તકલીફ પડે ત્યારે એ પાણી આપણને ઉપયોગ કરી શકાય કે જેથી કરીને તકલીફ ના પડે શકે મિત્ર એ જે મેંને જે પદ્ધતિઓ કીધીશ એ મિત્ર ખરેખર સાચી છે કે પછી એમાં કઈ સુધારો વધારો કરવાની જરૂર છે મિત્ર
હા મિત્ર તમે જે પદ્ધતિઓ ક છે તે બરાબર છે કેમકે આપણે જયારે પાણીની એટલે કે પાણી ની બચત કરવાના હોય તો આવા પદ્ધતિઓ ઉપયોગમાં લઈ શકાય છે પરંતુ આપણે જાણીએ છે તેમ કે તમે કીધુંતે ડેમ બાંધીને પાણી સંગ્રહ કરી શકીએ પરંતુ તે એવું પાણી હોય છે ને કે જયારે તેમાં કોઈ પણ કચરો કે કોઈ તે દૂષિત થવાની વધારે રહી હોય છે જારે ભૂગર્ભ ટાંકામાં કે તેવામાં પાણી રે ને તો તે ઘણું એટલે ચોખ્ખું રહે છે કે અને જયારે તેનો આપણે ઉપયોગ કરવાના હોય ને તો તે સારું હોય છે બાકી મારું તો એવું જ માનવું છે કે આપણે જો એ પાણી વધારે થાય ને એટલે કે પાણી વધારે સમય સુધી સાચવવાનું હોય ને તો ભૂગર્ભ ટાકો અથવા હ ભૂગર્ભ ટાંકો તેમાં જ વધારે કેમ કે તળાવમાં પણ એટલું બધું પાણી સ્વચ્છ રહી શકત નથી કારણ કે એમાં પણ તળાવમાં લોકો ખબર કે ઘણી બધી પછી માછલીનું પણ ખેતી કરતા હોય છે તો તેની સાથે સાથે આવું થતું જ હોય છે તો એ પણ બરાબર છે તમારે મને લાગે છેધ ત્યા પાણી ન તો આપણે આવી રીતે સંગ્રહ કરી શકીએ છીએ બાકી તમારે મા એટલે તમે જો પાણીને તમે વિચારતા હોય કે અમે એટલે કે તમારે કોઈ પદ્ધતિ દ્વારા પાણીની એટલે બચત કરવાની હોય ને તો માર તો એવું જ માનવું છે કે જ્યાં સુધી ભૂગર્ભ ટાંકોમાં પાણી રાખે ને તો તે વધારે સારું કરે છે બાકી તમારે કેવું ફાવે તો તમે વિચારી શકો છો
હા મિત્રો તો અમે કહી તમારી વાત તમારી વાત તદ્દન સાચી છે કેમ કે તેમ તમે જણાવ તે પ્રમાણે આપણે પોતાની રીતે તો તાને એ આપણેે ઉપયોગ કરી શકીએ છીએ પરંતુ મને મિત્રો એ લાગે છે જેમ કે ટીપે ટીપે સરળ સરોવર ભરાય કેટલાક લોકો પોતાનો જે છે એ તો અ ઘણો ખરાબ રીતે ઉપયોગ કરે છે ને જેના કારણે એ ખુબ જ તકલીફ પડે છે અને કેટલીક જગ્યામાં એવું પણ બનતું હોય છે કે કેટલાક લોકો એ પાણીનો દુરુપયોગ કરે છે જો જોઈતું પાણી જેટલું જ નહીં પણ પાણી એ વધારે ને વધારે પોતાની વ વધારે વેળપતા હોય છે જેના કારણે કેટલીક જગ્યામાં આપણે જોઈએ છેએ તો ઉનાળામાં સમય દરમિયાન લાંબે લાંબે લાંબા લાંબા વિસ્તારોમાં ડુંગરાળ વિસ્તારોમાં એમાં પાણી જે પહોંચતું નથી. અન તેના કારણે લોકોને ઘણી તકલીફ પડે છે મિત્ર. તો મારે એવું છે મારે એ વાત તને કેહવાની છે કે જે સરકાર છે એ સરકાર દ્વારા જે ગરીબ લોકોને જે પાણીની જરૂરિયાત મંદ લોકો છે. એ લોકોને પાણી આપવું જોઈએ કે પછી કેમ કરીને એ ચોક્કસપણે પાણી આપે તો એ લોકોનું બી જીવન સુધરે. એ લોકો રોજ બરોજના જીવનમાં પાણી એ લોકોને જરૂર મળવું જોઈએ કે કેમ મિત્ર? એમાં ઉહન ગામડામાં વિસ્તારોમાં જ્યારે ચ કુવાઓ અને મોટા મોટા બોરવેલો એ ઉના સમય દરમિયાન પાણીના થી મળતું. તો પછી કેમ કરીને એ મિત્ર અ એ લોકો પોતાનું ગુજરાન જનાવી શકે એમાં મિત્ર તમારો વિચાર શું કેવો સે?
હા, મિત્ર તમે વાત બરાબર કીધી. કેમ કે ગામડામાં જો તે કરવાનું હોય ને તો તેમાં માટે સરકાર પણ ઘની બધી યોજનાઓ કરતી હોય છે. જેમ કે તમે કીધી તેવુ કુવા બનાવવાની એટલે જ્યાં કાચા કુવા હોય ત્યાં પાકા કુવા બનાવવાની યોજના પણ ચાલતી હતી. જેમાં ઘણા એવા ગામડા વિસ્તારોમાં તે અમલમાં કર અમલ કરવામાં આવી. અને ઘણા બધા ગામડાઓમાં પન કુવા બનાવ્યા. અને સરકાર દ્વારા વીજ જોઈએ તો મને લાગે તાસુધી પીવાનું પાનીની જો તકલીફ હોય તો સરકારે કોઈ એ એવી યોજના કરવી જોઈએ કે જેનાથી મોટી ટાંકીઓમાં પાણી ભરીને પાઈપલાઈન દ્વારા તે ઉન ગામડા ગામ એટલે ગામડામાં ઘરે ઘરે સુધી પહોંચાડી શકે. અને જ્યાં બને ત્યાં સુધી કે તેમના પીવાનું પાણી તેમના ઘર આંગણે જ હોય ને તેઓનો દુરુપયોગ ન થાય તે માટે અમુક ચોક્કસ સમય માટે જ તે પાણીનું હોય એટલે વિતરણ થવું જોઈએ. અને ત્યારબાદ તે પણ બંધ કરી દેવું જોઈએ. મને તો એવું લાગે સે કેમ કે તેનાથી જો આપણે વિચારીએ ને તો પાની બી બચી શકે અને લેહ લોકોને જેટલું જરૂર હોય તેટલું પાણીની તેઓ ઉપયોગ કરી શકે છે. પણ ખબ અમુક લહ એટલે તેવા વિસ્તારોમાં પોચા ના ખેતી માટે પન લોકોને એવી સારી એટલે કે તેઓ પાની ઉપયોગ કરતા હોય છે તે તે પાણીનો બગાડ ન ગણી શકાય, કેમ કે ખેતી માટે પણ પાણી જરૂરી છે, કેમકે જો આપણે જીવન જીવવા માટે પાની ખોરાક એ પણ એટલું જ અગત્ય છે ને ખોરાક એમ કે ખોરાકને ઉગાડવામ માટે પણ પાની ઘણું જરૂર હોય છે. તો તેના માટે તે પાણીનો બગાડ ન કહી શકાય. અને સરકાર પણ એવું માને છે કે તો તેના માટે ત ખેતી માટે પણ એટલે ખેતીના સિંચાઈ માટે પણ ગલગ સુવિધાઓ આપવી જોઈએ. જેમ કે કે ગામડામાં બોર ઉ ઉતારવા જોઈએ કે જેનાથી તેઓ પાણી કાઢીને તે ખેતુન એટલે ખેતરોમાં સિંચાઈ કરી શકે. આનાથી તે ખેડૂતો પણ પોતાને એટલે ખેડૂતો પણ વધુ ઉત્સાહિત થશે ખેતી કરવામાં. જેના લીધે આપણા એટલે કે ફા નિયોમ પાની એટલે એક જગ્યાએ આપણે જેમ નન નાણાં ઈન્વેસ્ટ કરતા હોય તેવી રીતે પાણીનો પણ સારી જગ્યા ઉપયોગ થાય. તો તમે મને પાણી વિશે મને એટલે મારો એ અભિપ્રાય તો આટલો જ હતો. બાકી તમારે કશું જાણવું હોય તો તમે મને હજુ કહી શક
હા, મિત્ર તમે મને આટલું મને પાણી વિશે જે મારા પ્રશ્નો હતા એને ચોક્કસપણે મને જવાબ આપ્યો છે. એના માટે હું તારું હૃદયથી આભાર માનુંશું.